હલો
હલો
હેપ્પી હોલી એડવાન્સ માં
ઓહ હેપી હોલી સેમ ટુ યુ
હું કઈ બધા હરા છેને
અ તારા છે તરે ઘરે કેમ?
બસ બધા સારા શાંતિ
એમને શાંતિ જોવી જોઈએ
હું કેય કાલે અમારે ઘરે છે ને પ્રોગ્રામ છે હોળી નો ને બધું જમવાનું રાખેલું છે ત ફૂલ ફેમિલી સાથે જમવા આવજો
ઓહ હો આમંત્રણ ન એવું છે નહી
હા આમંત્રણા આ શું આવજો ફુલ ફેમિલી સાથે મમ્મી, પપ્પા, ભાઈ દાદા દાદી બધાને લઈને આવજો કાલે સમૂર માં રાખેલું છે ફેમિલી સાથે એમ તા હા આવજો તમે એમ
હા હા સારું કેટલા વાગે છે સવારે છે સાંજે છે
. હા સાંજે ન જ છે કેમ કે સાંજે હોળી હલગાવું ને એટલે હોળીનું પેલું પટા એટલે પછી તે પછી મેં તે પછી જ છે જમવા રાખેલું .
એવું છે તમારી બાજુ હોળી બી હલગાવે કઈ તે બાજુ કઈ ડેકોરેટ જેવું કરે
હા બહુ મોટી હોડી હલગાવે અમારા બાજુ
અમારા બાજુ તો કઈ નઈ લાવે લાકડા લાવે સેટ કરે સળગાઈ ને બસ પતી ગીઉ
ન અમાર વાજે બહુ મો ટી હોળી હળ ગાવે પેલા હું કેય પેલા થોડું છે ને પેલા હોળી ના હારું પેલું જે નારિયળ હોય ને એના પેલા ટુકડા નું સપોટ ના હરું તે પેલા લાવ વચ્ચે તે મૂકે પછી ગોળ ફરતે પેલા લાક ડા તે પછી નારીયલી ના પેલા પગટા હોય ને એને પગટા કે માર બાજુ તો તે ને હોય ને તેને તે મૂકે તે મૂકે પછી ગોડ ફરતે પછી પેલી કરસાડી હોય તે મૂકે ને તેના પછી તેના પર હાર પેર આવે એવું કરે ફૂલની પછી હા સોભાલવરી આસોપાલવ ના તોરણ બાંધે ત્યાં બધું કરે પછી પેલી સાકર તોવે ખાધેલી સાકર
અ હા ખાધલી ખાધલી સાખર ખાધેલી
બસ એ સાંકર વાળું છે ને હોળીમાં છે ને સાકર નું તો બહુ મહત્વ હોય એમ તો તે સાકરવાળું બી રમણીય હોળીમાં પછી હાજે સાંજે બધા આવે હોળી હલગાવવાની હોય ત્યારે પછી બધા ભેગા થાય પછી હોળી હોળી પેલું પૂજા જેવી સ્ટાર્ટ કરે હોળી હે તે બધી પૂજા પટે ને પછી નાખે નાચવાનું નાચવાનું બી રાખે અમારા બાજુ એમ એવું એટલે બધું નાચી કુદી ને પછી તે બધું એક સાઇટથી નાચવાનું ચાલુ હોને એક જમવા વાળું છે એટલે એક જમી લીધુ તમે એવું એમ
હા તેને જમવામાં હું બનાવા ની તો અમારા હારુ
ખાની
તું જે પણ મસ્ત એકદમ ટેસ્ટી વાળું બનાવજે
હા અરે બો બધું રાખેલું છે વેરાયટી જો મે તને કેમ હેમ ગુલાબ જામુન વાળું રાખેલું છે ઉ પેલા ત તને પેલા આમ ડીઝર્ટ છે તમે તને લાસ્ટમાં કેમ જો પેલા છે પનીર નું શાક રાખેલું છે પછી સોલે ચણા છે પછી મ ચણા રાખેલા છે પનીર ભુરજી છે ઢોસા છે પછી ચાઇનીઝમાં જોઈએ તો મં ચુરન રાખેલું છે નુડલ્સ રાખેલા છે સૂપ વાળું રાખેલું છે પછી તંદુરી રોટી તને ઘઉંની રોટલી તે બી છે પછી અ હું અ સલાડમાં ભી બો બધા ઓપ્શન છે ગાજર નું છે કાકડી છે કોબી છે પછી અ પિયાસ છે એ બધું રાખેલું ને એ બધું પતે પછી ભી બો બધું છે આઈસ્ક્રીમ ભી રાખેલી છે ગુલાબ જામુન છે બાસુંદી બી છે પછી રસ મલાઈ એમ કેને એમ બો બધું છે એમ એટલે જમવાનું તો ટન્શ ને જમવાનું તો ફૂલ છે આપડે બસ હોળી ના દિવસે તે દિવસ મોજ જ કરવાની છે ફૂલ ફેમિલી હાતે એટલે મજા કરહુ આપડે એમ એટલે આવું જો બધા એટલે કેમ કે બધા ઘરનાને કેજે કે આવે એમ
આ બધી ખાવાની વાત કરી મને મોડા મા પાણી કે મે મને એં હમણાં જ ત ઘરે આવી જાય ને બ બધુ હમણાં જ ખાઈલવ એકિહાતે
અરે આવી જા હમણાં થી આવી જા તો કાલે એમ બી કામ તો છે જ ત મને તું થોડુંક કામ કરવા લાગહે
હા તે બી છે હાથે હાથે બંને જણા અડધો અડધો કામ વેચી લેહુ અડધું કામ કર જે કરા પછી હોળી કરેવ જોઈ લેવા બધા કેવી રીતે બધા કેવી રીતે મદદ કરે હું અંદર લાખે
હમ તે બધું જોઈ લેજે એટલે તને ખબર તો પડે કે અમારા બાજ ની કેવી મોતી હોડી તું તું પછી કે તમારે ગેરબાજની હોળ
હા તે ને થોડોક અવજ તારો અટપટો જેવો આવતો જેવો છે નેટવર્ક નથી તમારા બાજુ
અરે આ બાજુ
તેને તો કાનમાં તુ એ ઈ હિયરબડ લાખેલા હશે ને એટલે તારો હશે ને અવાજ છે ને આજુ રોબોટ બોલટું હોય ને તેવું ટાઈપ નો અવાજ આવતો છે
બરાબર આવે
હા અવે ક્લિયર આવતો છે હા હા અ અવે બરાબર આવતો છે, હા તેજ ને
જો
હા બો એકદમ જોરદાર રમે હોળીના હોળી ચાલની નાનલી હશે પણ ધૂળેટીમા તો સવાર પર નાન્હા પોયરા આવે પાણી બોલુનમાં પાણી ભરે એક બીજા પર લાખે અમારા બાજુ કલર એકદમ ઓછો છો વાપરે પાણી થી અમારે વધારે પત્તે મારી હોડી ધુળ ધૂળેટી મળી વધારે રમાય હા હા સવાર થી ચાલુ થઇ જાય, સાંજ સુધી રમ્યા જ કરે પાણી થી જ
અમારા બાજુ તો એવું કરે ધૂળેડી ના દિવસે બધા હવાર માં જ બધા પીચકારી લઈને બધા નાનલા છોકરાતો બધા ફુગા ફૂલાલા રહી પિચકારીમાં રંગ લઈને નહી બધું આવે થી તે બધા એકબીજાના રંગે મજા આવે કલર થી ને અમે રમીયે, પછી અમેતો એવુ કે બો કલર પેલા યુઝ ની કરીએ એમ, તો અમે હુ કરીએ ખબર કે પેલા પેલા બીજા હોય ને હુકે પેલા કેસુડા ફૂલ હોયને કેસુડા ફૂલ તે કેસુડાના ફૂલ નો રસ બના અરે ખાખરા જોયને ખાખરા ધોયા
હા ખાખરા જોઈલા ને
હા બસ તોજે ખાખરાના પાન આવેને એ ખાખરા બસ તોએ ખાખરાના એક તે ખાખરા હોય ને તેના પર છે ને કેસુડા ના ફૂલ લાગે તે કેસુડા ના ફૂલ ને છે પેલા હુંકા ઇકાઢે ને પછી એમાંથી રસ કાઢે તેબી રસ છે ને પાણી માં કરે ને પછી મિક્સ કરેય એમ એટલે તેનો કલર બનાવાના તે કેસુડા ના ફૂલ જે પાણી હોય ને તેનાથી ધૂળેટી રમે મારા બાજુ એમ એવું કરે.
છે તમારી બાછુ, અમારી બાજુ તો આખો પાણી થી હવાર હાંજ પાણી કલર ની લાવ કાઈની બધા જે લાવે એટલે બ હુ ગાડી આવતી જતી હોય તોમ બોરલ ને લાખે એમ કરને
તા એક તો કઈ નહી હોળી ના દિવસે તમે જમવા આવજો, ધૂળેટી ના દિવસે આપડે પહી ધૂળેટી બી હાથે રમહુ તો તમે ધૂળેટી અહીંજ રમજો આ વખતે
ત બધા ભેગા થશુ બધા ભીના ભીના થશુ વાત કરશે બધી મજા જ ગશે
એ ભી કેટલા ટાઈમ થી ત મહિલા જ નહી, આ તમે લોકો બી ટાઈમ મળતો ની હોય, અમને બી ટાઈમ મળતો ની હોય હોળી પર બધાની રજા હોય, એટલે હોળી પર જ બધા મળીએ આપડે તો
એમ એવુ કઈ ત તહેવાર હોય ને તેને જ ભેગા થવાય એમ તો થવાય જ કા બધા કામમાં હોવે
એજ બધાને ઘર નુ કામ હોય, ને કોઈને પછી કોઈ દિવસે કોઈની રજા અલગ હોય અમારી રજા હોય લલગ હોય, ટાઈમ એડજસ્ટ થતો ની હોય એટલે તહેવાર એ રીતે સારું છે. તહેવાર હોય એટલે રજા હોય, એટલીસ્ટ આપડે બધા હાથે ફેમિલી મળીને એમ એન્જોય તો થાય
હા બધાને એવુ બસ બસ હ હા બધાને એક સાથે રજા હોય એટલે બધા ભેગા થઈને સગા વાલા ભેગા થાય મજા આવે વાત કરે ફૂલ નાઇટ એન્જોય કરે.
પછી ધૂળેટી ના દિવસે પછી ધૂળેટી ના દિવસે પછી અમાર બાજુ તો અ પા પરતી દિવસે બી નાચવાનું રાખે બહુ નાચે બદ એકદમ એન્જોય કરે અને પછી હું કઈ લસ્સી લસ્સી નો બી બહુ મસ્ત હોય હ લસ્સી બી રાખીએ અમે ડુળેટી ના દિવસે લસ્સી પીવાનું હોય તો, ને હોળ ળી ના દિવસે તો જમવાનું છે જ, હાથે ધૂળેટી ના દિવસે સ્ટોલ વાળું રખેલું છે પાણી પુરીનુ સ્ટોલ પછી શેવપુરી છે, રગડાપુરી છે, એ બધી સ્ટોલ આવે ને એ બધી સ્ટોલ બી રાખેલી છે. હમે
આ ઓ મનેું એવું બધું ટેસ્ક ખાવાનું હમણાં ઈ્છા થઈ ગઈ તો હમણાં બધું કીધું આ જલ્દી જલ્દી કે આવી જાય તહેવાર ફટોફટ આ આવી જમ આપડે ફૂલ એન્જોય કરહું.
એજ નેમ ભાવ ને તને પાણીપુરી સ્પેશિયલ દારા હારું પાણીપુરી
ઓ મા મારા મારે સ્પેશિયલ થેન્ક યુ થેન્ક યુ.
બહુ ફ્લેવર વાળી બી છે સાદી તો સાદી બી છે એટલે બહુ બધી છે એમ ને તે દિવસે બી લ લસ્સીની કોનર અલગ છે પછી આ પેલું અ જે સ્ટોલ છે એ બધી પાણીપુરી વાળી છે પુરી વાળી એની સોલ અલગ રાખેલી છે તે દિવસે બી ચાઈની સ્ટોલ રાખેલું છે એમ એટલે બધું મે કિંગ કોસ્ટ સ્ટાર્ટર ડીસર્ટ ને એવું બધું છે ને રાખેલું જ છેમ.
હા એ બસ બસ કર યાર મોળામાં મને પાણી આવી ગયું છે યાર.
બીજું બધું તો શું કેય યાર બોજ બધું રાખેલું છે જમવાનું એટલે અમે ને બોવ બધી ફેમિલી આવવાને છે ને બીજા ફ્રેન્ડ લોકો છે એ લોકોને બી બોલાયવાને બધાને એમ એટલે પછી છે ને અજુ થોડુંક જમવાનું વધારે બનાવા પડે એમ એટલે છે ને પછી વધારે રાયખું એમ.
હા તેને બધું બધાના ભાગે ભાગે આવી જાવ છો ને તો કોઈને એવું થાય કે મને તો આ મયલું જ ની. ને
હા એટલે જ ને એમ એટલે ખો ઘટી પડે એટલે અમે એવું અમે છે ને હોટલમાં ઓર્ડર આપી દીધેલો. છે એટલે બધું ત્યાંથી જ ખાલી લિસ્ટ બનાવાની છે મેનુ આજે સિલેક્ટ કરવાના છે. એમ એટલે અમે સિલેક કયરા આટલા આટલા સિલેક્ટ કયરા અવે તે બધું અમે આપી દેહુ એમ ને તે બધું અમે કરી લેહુ અમે એમ એવું.
હા હા તેજને એજ સારું પડે હોટલ વાળા ભાઈ ભાઈ ઘેરે પછી જાતા પડે બનાવા જાયને ટાઈમ બો જાયને
ભાઈ હા એજસ્ટ થશેની આપડાથી પછી.
એજ એટલે એમાં બધું આપી દીધેલું છે. ઓર્ડર બધો એટલે હવારે મેન સ્ટાર્ટર બનીને તે આવી જહે જમવાનું મમાનું બધ ધુ સુવિધા ટોટલી એ લોકોને કેટરિંગ વાળું છે હા કેટરિંગ વાળું જ આપી દીધેલુ છે એટલે વેચવાનું રે ને એ બી કેટરિંગ વાળા છે એજ બધું એ છે. આપડે ખાલી ડીસ જ ઊચકવાની છે બસ.
હ તો તો ટેન્શન જ ની આપ આપણે ખાલી ડીશ લેવાની મૂકવાનું ખાવાનું ડીશ માનુ ખાવાય એટલું ખાવાનું. ફૂલ એન્જોય કરવાનું આપડે તે દિવસે કઈ કામ ની કરવાનું. ધૂળેટી ધૂળેટી મસ્ત રમશે એકબીજાને કલર લગાવશું મ જાવી જવાની છે બધા ભેગા થશું તો.
હા એજને એટલે કાલે ભાઈ જલ્દી આવી રેજો તમે ફૂલ ફેમિલી હાથે. ધા ને મમ્મી પપ્પા ને કેજો બધાને ભાઈને દાદા દાદીને કે ઇન્વિટેશન આવેલું છે એટલે તમે પછી આવજો.
હા સારું પાક્કુ મેં ઘેરે કેવા અમે કાલે આવી જશો ટાઈમ પર ને આપડે તૈયારી કરવા ને આપણે ફટાફટ ચાલુ કર લાખશું.
હમ્મ હારું ચાલો તમારે બી બુક કામ છે તમે પતાવી દેમ પછી તમને કાલે પહી જલ્દી આવી રેજો વલ્લા આવજો તમે.
હા મેમ મમ્મી પપ્પા લેટ આવશે. તો આપડે મેં તો જલ્દી નીકરી આવા તારી હેલ્પ કરવા માટે પહેલા
હમ્મ હારું હારું ચાલો તો